હેલો
હા અવાજ આવે છે
હા હા આવે છે અવાજ
હા કેમ છો મજામાં
હા બસ મજામાં તમે?
બસ મજામાં બસ છેલ્લા દિવસ
હા હા બોલો બોલો?
બસ છેલ્લા કેટલા દિવસથી એવો વિચાર આવતો તો કે બચત અને રોકાણ વિશે ઘણું વાંચ્યું છે મેં અને જોયું બી છે સોશિયલ મીડિયા, યુટ્યુબ અને સમાચારમાં એમાં મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી વિશે સાંભળ્યું છે મેં. ઘણા લોકો કે છે કે ભવિષ્ય માટે પૈસા બચાવવા અને સંપત્તિ થી બચાવવાનો આ એક સારો રસ્તો છે. પરંતુ મનેઆ વિશે બહુ માહિતી નથી તમને કઈક ખબર છે એસ આઈ પી અને મ્યુચ્યુઅલ ફંડ વિશે
હા મને થોડું બ બહું વધારે નઈ પણ થોડું જ્ઞાન છે. કે અ પેલા મેં થોડા મહિના પહેલા મેં અ મેં પણ મ્યુચ્યુઅલ ફંડ વિશે શીખવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં મને પણ આવી ત્યારે મુશ્કેલ લાગતો હતો પણ ધીમે ધીમે અ સમજાતું ગયું. સરળ સરળ ભાષામાં કહું તો મ્યુચ્યુઅલ ફંડ એટલે ઘણા રોકાણકારો ના પૈસા ભેગા કરીને એક નિષ્ણાંત ફંડ મેનેજર દ્વારા વિવિધ શેર, બોન્ડ અને અન્ય રોકાણના સાધનોમાં રોકાણ કરે એટલે, મ્યુચ્યુઅલ ફંડ
હા એટલે આપણે પોતે જ શેર પસંદ કરવાના અને બદલે નિષ્નાાન વ્યક્તિ આપણા માટે રોકાણ કરે અને તેનો મોટો ફાયદો એ જ છે કે દરેક વ્યક્તિને શેરબજારનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી પણ તેથી ફંડ મેનેજર બજારનું વિશ્લેષણ કરી યોગ્ય જગ્યાએ રોકાણ કરે છે જોકે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જોખમ હોય છે કારણ કે તેનો વત તર બજારની સ્થિતિ પર આધાર રહે છે. હવે મને એસઆઈપી વિશે જણાવ ઘણા લોકો કહે છે, કે દર મહિને થોડા પૈસાની પણ રોકાણ શરૂ કરી શકાય છે.
હા એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તેમાં આપણે દર મહિને નક્કી કરી આપણે દર મહિને નક્કી કરેલી રકમ જેમ કે પાંસો હોય હજાર હોય અથવા પાંચ હજાર નિયમિત રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી કરી શકીએ છ, છેએ. એક સાથે મોટી રકમ રોકવાની જરૂર નહી પડતી એમાં ધીમે ધીમે રો દુકાન થતું રહે છે. અને લાંબા ગા લાંબા ગાળે છેને, સારી એવી સંપત્તિ ઉભી થઈ શકે છે.
હા એટલે આ તો ખુબ સારુ લાગ્યુ મને એટલે કે વિદ્યાર્થી હોય કા તો કોઈ નોકરી કરનાર વ્યક્તિ હોય. તેની નાની રકમથી એસઆઈપી શરૂ કરી શકે અને ઘણા લોકો પોતાની પ્રથમ નોકરીથી જ એસઆઈપી સ્વરૂપ કરે છે. કારણ કે જેટલું વહેલું રોકાણ શરૂ કરીએ એટલા લાંબો સમય સુધી પૈસા વધવાની તક મળે છે. આમાં નિયમિત બચત કરવાની સારી ટેવ પડે છે. પણ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ શા માટે કરે છે, બેંકમા બચત ખાતું કે ફિક્સ્ડ ડિપોઝિટ પણ હોય તો જ
એક સારો પ્રશ્ન છે આ તમારો બેંકમાં પૈસા રાખવા એ સુરક્ષિત હોય છે. પણ લાંબા ગાળે જે મોંઘવારી ને ધ્યાનમાં લઈએ ને તો ઘણા લોકો વધારે વળતાની સંભાવના માટે મ્યુચ્યુઅલ ફડ પસંદ કરે છે. અને જોકે અહીં નફાની કોઈ ખાતરી નહી હોતી. અને બજારના ઉતાર ચઢાવને કારણે છે ને મૂલ્ય પણ થોડું ઘટી જાય છે. તેથી રોકાણ કરતા પહેલા પોતાની જરૂરિયાત અને જોખમ લેવાની ક્ષમતા અને એનો સમયગાળો એ ત્રણે સમજવું એ ખૂબ જ જરૂરી છે.
હા બરાબર છે એટલે રોકાણ કરતાં પેલા યોગ્ય માહિતી મેળવવાની ખૂબ જરૂરી છે. ફક્ત કોઈની સલાહ લઈને પૈસા રોકવા નહ જોવા જઈએ તો દરેક વ્યક્તિના નાણાકીય લક્ષ્યો અલગ હોય છે. કોઈ ઘર ખરીદવા માટે બચત કરતું હોય, કા તો કોઈ બાળકોના શિક્ષણ માટે કા તો કોઈ નિ વૃતિ માટે તેથી પોતાની જરૂરિયાત પ્રમાણે યોજના પસંદ કરવી જોઈએ. જો જરૂર હોય તો પ્રમાણિત નાણાકીય સલાક પ્રકારની સલાહ પણ લેવી જોઈએ. અને મને લાગે છે કે બચત અને રોકાણ બંને જરૂરી છે. માત્ર પૈસા બચાવવાથી જ કામ નહી ચાલે પરંતુ જવાબદારી થી રોકાણ પણ કરવું જ જરૂરી છે.
હા હા પણ એવું યાદ રાખવું જોઈએ. કે રોકાણમાં છે ને ધીરજ એ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો થોડા મહિનામાં જ વધારે નફાની અપેક્ષા રાખે છે. અને જયારે લાંબા ગાળાના રોકાણમાં સમય સાથે પરિણામ જોવા મળે છે નિયમિતતા અને ધીરજ ખૂબ જ જરૂરી છે
હા આમ જોઈએ ને તો ઘણા લોકો તો પગાર મળતા જ આખો પગાર ખર્ચ કરી નાખે છે અને પછી બચત માટે કઈ બચતું નથી મારી દ્રષ્ટિએ જોવા જઈ તો પહેલા બચત અને રોકાણ માટે થોડી રકમ અલગ રાખે વી જોઈએ અને પછી બાકીના પૈસા ખર્ચ કરવા જોઈએ આ રીતે સારી નાણકીય ટેવ પાડવી જોઈએ
હા એક વાત તો મને સમજાય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતી વખતે છે ને એ ધીરજ રાખવાની ખૂબ જ જરૂરી છે ઘણા લોકો થોડા મહિનામાં જ નફો નફો ન દેખાય ને તો રોકાણ બંધ કરી દે છે પણ તો લાંબા ગાળ લાંબા ગાળ નું રોકાણ અ વધુ યોગ્ય માનવામાં આવે છે બજારમાં જે વધઘટ થતી રહે છે ને તેથી ગભરાઈને આપડે કોઈ નિર્ણય ના લેવો જોઈએ આપણે અ તેના પ્રત્યે છે ને થોડીક ધીરજ રાખવી જોઈએ આપણને સારા પરિણામ મળે ને એની માટે ધીરજ એ ખૂબ જ જરૂરી છે
હા સાચી વાત છે બજારમાં તો ક્યારેક તેજી તો ક્યારેક મંદી પણ આવે છે આવા સમયે ઘણા લોકો ઉતાવળ માં રોકાણ પાછું ખેંચી લે છે પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ તેની માહિતી લેવી જો જોઈશે અને પોતાના નાણાકીય લક્ષ્યને ધ્યાનમાં રાખવા જોઈએ મારા એક કાકા દર મહિને ઘણા વર્ષોથી એસઆઈપી કરે છે તેઓ કહે છે કે નિયમિતતા સૌથી મહત્વની છે તેઓ બજાર ના રોજ તેઓ બજાર રોજ નથી જોતા પરંતુ લાંબા ગાળના લક્ષ્ય પર ધ્યાન આપે છે આ એમની એક કેવું ખુબ સારી લાગી મને
હા અને રોકાણ કરતા પહેલા પોતાનું બજેટ પણ બનાવવું જોઈએ દરેક મહિને આવક કેટલી છે જરૂરી ખર્ચ કેટલો છે બચત કેટલી છે અને રોકાણ માટે કેટલી રકમ ઉપલબ્ધ છે તે સમજવું છે ને એ ખૂબ જ જરૂરી છે આમ કરવાથી આપણા જે આ નાણાકીય આયોજન કરવાનું હોય ને એ વધુ સરળ બની જાય છે એમ
હા અને મને તો એ બી લાગે છે કે કોઈ પણ વ્યક્તિએ ઇમરજન્સી માટે અલગ બચત પણ રાખવી જોઈએ કારણ કે અચાનક કોઈ તબી કોઈ ખર્ચ આઈ ગયો કે અન્ય જરૂરિયાત પડી કે કોઈ બીમાર પડી ગયો ત્યારે પછી પછી લાંબા ગળાના રોકાણ વિશે વિચારવું જોઈએ તો એ હોય તો એ આગળ કામવામાં કામમાં આવે અને બીજી મત મહત્વની વાત એ છે કે કોઈ પણ રોકાણ યોજના પસંદ કરતા પેલા તેની તમામ માહિતી વાંચવી જોઈએ ફક્ત જાહેરાતો અથવા સોશિયલ મીડિયા થી જોઈને સાંભળી નિર્ણય ના લેવો જરૂરી હોય તો પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ પણ લેવી જોઈએ
હા મને સમજાયું છે કે મ્યુચ્યુઅલ ફંડ અ ઝડપથી અમીર બનવાનો રસ્તો નથી પણ લાંબા સમય સુધી નિયમિત અને સમજદારી પૂર્વક રોકાણ કરવાનો એક વિકલ્પ છે તેમાં જોખમ અ જોખમ પણ છે તેથી વિચારપૂર્વક નિર્ણય લેવો જોઈએ
હા
અને હા અને રોકાણની સમયાંતરે સમીક્ષા કરવી પણ જરૂરી છે જીવનમાં નવા લક્ષ્યો લક્ષ્યો આવે આવક વધે કે ઘટે. અથવા પરિવારની જવાબદારીઓ બદલાય તો તેના અ્યારે રોકાણની યોજના પણ આપડણે બદલવી પડી શકે છે.
હા. આમ જોવા મને લાગે છે કે શાળાઓ અને કોલેજોમાં પણ નાણાંકી. મુ જાગૃતિ વિશે શિક્ષણ આપવું જોઈએ. જો યુવાનોને શરૂઆત થી જ બચત કરવાનું ખબર હશે. બજેટ તો તે લોકો તેમનું રોકાણ વિશે માહિતી મળે તો તેમના ભવિષ્યમાં વધ બધું સારા ને ઇનોવે લઈ શકશે.
હમ. હું પણ એજ માનું છું કે નાણાકીય જ્ઞાન દરેક વ્યક્તિ માટે જરૂરી છે. યોગ્ય આયોજન થી જ ભવિષ્યની ઘણી ચિંતાઓ ઓછી થઈ શકે છે.
હા અને આ ત્રણ ભાષાની વાતચીતમાંથી તો મેં એ શીખ્યું છે કે કમાણી બચત અને રોકાણ ત્રણે વચ્ચે સંતુલન હોવું જોઈએ સાથે જ. કોઈ પણ રોકાણ કરતા પહેલા સારી માહિતી મેળવવી અને. જોખમને સમજવું પણ ખૂબ જ જરૂરી છે.
હા એ તો તમે સાચી વાત કીધી. કે આપડે રોકાણ અ. કશું બી જાણ્યા વગર ના કરી શકીએ એના પહેલા આપણે.
આપણે શેના માટે રોકાણ કરવું છે કેટલો સમય એના માટે રાખવો છે. અને આપણો એ રોકાણ કરવા માટેનો હેતુ જે મેં પેલા કીધું એમ. એ શું છે એ આપણે જાણી લઈએ ને. તો આપણને વધારે ખ્યાલ આવે.
હ.
કે આપણે ક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે એસઆઈપી માં રોકાણ કરવું છે કે. કોઈ એવું બીજા માધ્યમથી આપણે રોકાણ કરી શકીએ છ છેએ.
હા સાચી વાત છે એટલે તો સમયથી બચત કરો. અને સમજદારીથી બચત કરો જવાબદારીથી રોકાણ કરો અને. અને ધીરજથી તમારા નાણાકીય લક્ષ્ય તરફ આગળ વધો. જો આ. એલું ખબર પડી જાય તો તમને રોકાણ કર રોકાણ કરવાની બી ખબર પડી જાય.
હા આ તો તમે ઘણી ઘણી સારી વાત કીધી. કે આપડે બધું સમજદારી પૂર્વક કરવું જોઈએ.
હા આજે મને બી તમારા જોડથી અ. થોડું ઘણું જ્ઞાન મળ્યું એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડનુંું. તો આજની ચર્ચા. અહીં સુધી જ રાખીએ પછી મળીએ.
હ સારું મને કશું વધારે જાણવું હશે ને તો ફરી ફોન કરીશું.
હા ચોક્કસ.
હમ હા સારું.